હાલો.
નેટવકો
હાલો.
ઓ
ચાલુ છે ચાલુ.
હલોઓ. હાલો હા.
હા ચાલુ છે.
હાલો.
હા બોલો બોલો.
કેમ છો.
બસ મજા તમને કેમ છો.
મજા.
શું બનાવ્યું. રસ રસોઈમાં છું કર્યું હ.
ડર વાત હર બનાવા. તમે લોકો હવે શું કર્યું.
અમે સેવ બટેટા કર્યા.
હા એવું બટેડ નું સાક.
હમ હ દાર ભત કમ બનેવેએ.
ડરભત પેલા. મારો બોલો.
બોલ.
હુંજ એમ બ આવે.
ઉદ્યો્યોગતી. હાલોંધ બધી. કકાલું લઈ આવવાનું જાતે જાતનું.
બોલો.
ગોબર છે. પછી કો ઓલ બટેાટા છે. સોરાફરી છે રીંગડા છે.
હમ.
બધે બકાલું લઈને બધે સુધારીને બનાવવાનું. આવે છે ને અવાજ.
હા.
એ બધી લઈને બનાવાનું અમુ કરીને.
આખરી નો લોટ કેવા રય.
બાકી ન લો જાડુ રાખવાનું. પાણી નાખવાનું તેલ નાખવાનું. નિમક નાખવાનું ને પછી મહીરાવાનું. મારીને પછી ભાખરી બનાવવાની જાડુ લોટ રાખવાનો એનો.
પછી બની જાય ને.
હા પછી રોટલી ઘોણેે વણી નાખવાની. પછી પકાવી નાખવાની.
પનીર કેમ બનાવાય.
પનીર લઈ આવવાનું પનીરને તરી નાખવાનું. પછી ગ્રેવી બનાવાની. જેવી બનાવીને પછી ક બનાવાનું.
કેટલી કલાક ગ્રેવી રાખ.
આપડે પકઈ ને ત્યાં લાગીને રાખવાનું.
તલ છૂટું ન પતિ આવે ને.
હ.
પછી એમાં પનીર નાખ દેવાનું.
હા પનીર નાખીને વગારમાં નાખી દેવાનું. અછ એમમાં થોડુંક પાણી નાખીને થાવા દેવાનું.
ચુરમા ના લાડુ કેમ બને.
ચુરમા ના લાડુ નથી આવડતા
નથ આવડતા
હ ઓલું ખી ખીર કેમ બને
એમાં રાુ એલા ખીર છે ને તે પેલા પાણી મૂકી દેવાનું પાણી મૂકીને એમાં ચોખા નાખ દેવાના ગરમ પાણી માં. પછી ચોખા થઈ જાય પછી એમાં બ્લેન્ડર હોય તો બ્લેન્ડર ફેરવાનું નીકર આપડે લોટો હોય ને એઈ લોટો ફેરવી દેવાનો એ ભાત માં એટલે એકદમ ઝીણું થઈ જાય પછી દૂધ મૂકવાનું પાછું ચૂલે દૂધ મૂકીને દૂધમાં ઉફરો આવી જાય પછી ચોખા નાખી દેવાને પછી ચોખા બોખા નાખીને એમાં ખાંડ નાખી દેવાની પછી કાજુ બદામ ને એલચી ને એવું ું બધું નાખી દેવાનું એટલે થઈ જાય ખીર.
ગાંઠિયા કે બનાવાના. ગાઠિયા કેમ બનાવાના
ગાંઠિયા કેમ બનાવાના એમગાઠિયા ગાંઠિયા તો મનેએ નથબનાવતા આવડતા.
ગુંદી ના લાડુ કેમ બને?
ગુંદીી ના લાડુ ચણા નો લોટ છે ને તે થોડો પતલો રાખવાનો પછી એક છાંણો લેવાનો એમાં ખાંડની ચાચણી નાખી કલા ચાયણો લેવાનો ચાયણો નાખી લ ઇ ને તેલ ઉ કરકરવાનું તેલું ઉકાાઢી ને એમાં છાય ના ને ઓલું કરવાો ને એટલે નાની નાની ગુંદીી પડે એટલે નાની નાની ગુંદીી ને તરી એ પછી ઓ હલો ખાડની ચાચણી હોય ને એમાં નાખી દેવાના પછી થોડી ઠરી જાય ને પી લાડુ વારી લેવાના.
તુરિયા નું શાક કેમ બને?
તોરિયા નુ શાક પેલા તેલ મુૂકવાનું
હા.
તેલ મૂકવા દેવાનું પછી ઝીણા ઝીણા તુરિયા સુધરી એકદમ ને પછી તેલમાં નાખી દેવાના પછી તેલ માં એકદમ ઓલા થઈ જાય પછી એમાં થોડું પાણી નાખી દેવાનું થોડું પાણી નાખીને આપડ આપણે સેવ નાખી દેવાની પછી ઉપર
હા
તો બની ગયું.
એને કેટલી કલાક પકાવવા દેવાની?
એને ક ન કેમ કે તુરિયા તો આકી ગયા હોય પછી ખ ઉપર નાખવાની હોય ને તેલમાં તો થઈ ગયા હોય તુરીયા એટલે પછી કઈ વાંધો ન આવે ગુલાબજાંબુ કેમ બનાવાય?
ગુલાબજામુનનો લોટ લઈ આવવાનો
હા.
પછી દૂધમાં એને દૂધમાં એને લોટ બાંધી લેવાનો
હા.
દૂધમાં લોટ બાંધી તરી નાખવાના
હા.
કરીને એની ચાટણી બનાવી હોય ખાંડની ચાટણી બનાવવાની એકદમ જાડી થઇ જાય પછી તરતું જવાનું ને એમાં ચાસણીમાં નાખતું જાવાનું એટલે ગુલાબ જાંબુ તૈયાર
હા પછી
બાસુંદી કેમ બને?
બાસુંદી નથી આવડતી.
નથી આવડતી શ્રીખંડ કેમ બને? એ કેમ બને એમ? પેલા દૂધ મૂકવાનું દૂધ મૂકી ને એકદમ દૂધ ને ઉકાળી નાખ એને હલાવતું જાવાનુ એનો ઉફારો નહીં આવવા દેવાનો ઉફાનો નહી આવવા દે પછી એને ધીમે ધીમે દૂધ થઈ ગયું હોય પસી એ દૂધને સાઈડમાં મૂકી દેવાનું પછી બીજું દૂધ
હમ.
સાઈડમાં ને એમાં લીંબુ નાખી દેવાનું એટલે દૂધ ફાટી જાય દૂધ ફાટી જાય પછી ઈ ફાટેલા દૂધ ને ગાળી નાખવાનું ગાળી ને પછી એમાં થોડું પાણી નાખીને એ ધોઈ નાખવાનું ધોયન ને નાના નાના ગોટા કરી નાખવાના નાના નાના ગોટા કરી ને પછી એને ચાસણી જે મૂકી હોય ને આપણેે ખાંડની ગેસ ઉપર
હા
એમાં નાખવાનું કર પંદર મિનિટ રાખવાના એટલે એ ગોટા ફૂલી જાય પછી ઠંડુ પાણી ને બરફ નાખવાના અને વાટકામાં તે ગોટા નીચે બેઠી જાય ને તો એમ થાય કે થઈ ગયા ગોટા પછી દુધ આપણે જે બનાવ્યું તો એમાં ઈ નાખી દેવાના પછી દૂધ ને બનાવીયું તો એમાં ખાંડ થોડી નાખી પછી મિલ્ક પાવડર નાખી દેવાનું મિલ્ક પાઉડર નાખી ને પછી થોડું હલાવી ને પછી ફ્રીજમાં રાખી દેવાનું ઠંડુ કરવાનું પછી પીવાનું શ્રીખંડ કેમ બનાવાનું?
તેષણ આ વડતું નથી
નથ આવડતું, શીખંડ લાપસી? લાપસી પેલા આપડે લાપસી, નો લોટો એ શેકી નાખવાનો લાપસી લોટ, પછી થોડું ઘી રાખવાનું ધી નાખી ને એમાં એકદમ શેકીને પછી છે ને તે પાણી પછી ઉકળવા રાખવાનું પાણી ઉકળેલું હોય એમાં પછી આપડે જે સેકેલી લાપસી હોય ને એ નાખી દેવાની પછી નાખી ને એને હલાવાનું થોડીક વાર ને થોડીક વાર રેવા દેવાનું પછી એને ફેરવવાનું ફેરવીને પછી એમાં ઘી નાખી દેવાનું ઉપર એટલે એકદમ છુટી થઇ જાય એટલે એમ લાપસી બની જાય
હમ
ગોરપાપડી કેમ બનાવાય?
ગોરપાપ
હા
એ નથી આવડતી,
નથ આવડતું,
ના
એને તો જો ઘી રાખવાનું,
હા
ઘી રાખી ને પછી એકદમ ગોળને, ઉકળવા દેવાનો ગોળ ઉકળ ઉકળી જાય, પછી આપડે લોટ સેકેલ હોય ને ઘઉં નો, તેમાં નાખી દેવાનું. ઘઉં નો લોટ સેકેલો નાખી દેવાનું એમાં પછી એને હલાવવાનું. હલાવી ને પછી, ઘી ગોરની પાઈટ મૂક્યું એમાં નાખી, બસ એક થાળ માં કાઢી લેવાનું એ, થાળમાં ઘીો થોડું લગાડે ને પછ કાઢી લેવાનું પ એના ચો, કાપાા પાડી લેવા એના એટલે બની જાય. કેટલુટલી
ચક્કલપાડા કેમ બનાવવાના
શક્કરપારા અ પેલા ખાંડ નું પાણી બનાવી લેવાનું પછી મેંદાના લોટમાં મહરી નાખવાનું એલા ખાંડ નું પાણી બનાવી પછી એને જેને થોડો મોણ દેવાનો મેંદા ના લોટ ને ઘી નો ઘીનો મણ દે ને સાઈડમાં થોડીક વાર રાખી દેવાનું ત્યાં સુધી આપણે ખાંડનું પાણી બનાવી લેવાનું પછી એકદમ થઇ જાય ને મુલાયમ પછી મેના લોટ મસળી એ પછી થોડો ઘી નો પાછો મોણ દઈ, પછી વણી, એના કટકા કરી નાખવાના ને થોડી વાર છાપામાં રહી ને પછી તડવાના
હમ
સકરપારા બની જાય
મીઠા થઇ જાય ને
હા, મીઠા થઇ જાય ખાંડની ચાસણી વાળા હોય એટલે મીઠા થઈ જાય ને, હા હમ દારભાત કેમ બને
દાર ને પેલા બાફવાની બાફી નાખવાની પઝીણી થઈ જાય
પછી ટમેટા મોરી નાખવાના, ધાણા મોરી નાખવાના, મરચા મોરી નાખવાના
હા
લસણ ખાડી નાખવાનું
હવે અશોક નો ફોન આવેસ તમે ઓલા ફોન માં કરો પછી કેમ કરવાનું